હા હા. હા.
હલો.
હા અવાજ આવી રહ્યો છે.
હા અવાજ આવી રહ્યો છે બરાબર?
હા હા બરાબર.
તો શું ચાલી રહ્યું છે તમારેણા ફિલ્મ જગત માં બધું મનોરંજનમાં અને એવું બધુંમાં નવી નવી ફિલ્મો આવી રહી છે. તમે શું જોવા જાવ છો કે નહીં?
હા નવા નવી નવી ફિલ્મો જોવા જાય છે તમે કીધું મનોરંજન જિંદગીમાં ખુબ જ જરૂરી છે.
હા તેજ વાત ને હમણાં જોવો ને કેટલી બધી નવી નવી ફિલ્મો આવી ગઈ છે જે કેજી એફ ટુ આવી ગઈ છે. હમણાં કે જી એફ થ્રી ની બી આવવાની વાત ચાલતી છે પરંતુ હમણાં જો ને કેજીએફ ના રોકી સ્ટાર યશની હમણાંમાં ટોક્સિક આવી રહી છે. એમાં ઘણું બધું ટ્રેલરમાં ભી જોવા મળી રહ્યું છે. જેમાં કેટલી મજા તેના કારણે બધું સોશિયલ મીડિયા થી માને ઘણી જગ્યાએ બધી બી વાતો ચાલી રહી છે કે હમણાં મનોરંજનમાં ઘણી બધી તરકી થઈ છે જેથી કરીને બધી જ ફિલ્મો જાપાનમાં હોલી વુડ છે કે ડોલીવુડ છે કે બધી જ જગ્યાએ નવી નવી કેટલી ફિલ્મો બધાની આવી રહી છે. જેમ કે રોક રોકિંગ સ્ટાર ની યશની લોગ સીટ થી માંડીને બાહુબલી ભી આવી ગઈ છે. બાહુબલી જે તમે જોયો હશે કેટલી હજારો ફિલ્મો હમણાં ફ તમાં આવી ગઈ છે ખુબ તરકી કરી છે. ફિલ્મ જગતે જેથી કરીને હમણા ઘણી બધી ફિલ્મો આવી છે. તમારું શું કેવું છે?
હા તમારી વાત સાચી ઘણી બધી યશની ફિલ્મમાં ટોકિક આવી રહી છે. પેલા યશની રોકી ભાઈ વાળી ફિલ્મ અ ફિલ્મ આવેલી હતી તે ખૂબ જ એટલે યશની આવી બધી એનો બેડ લુક જ સારો લાગે છે એવું મન તો લાગે છે. કે તેમાં ખુબ સારું એવું લાગે છે કે તેમની ફિલ્મ જોવાનીથી મ મનોરંજન આવે છે. હમણાં જ આલિયા ભટ્ટની એક ફિલ્મ આવેલી હતી. અ ગંગુ તેલી એવી બધી ફિલ્મ આવેલી હતી અને તેમાં તેઓનો પણ અ લુક અલગ જ હતો કે તેઓ સ્ત્રીઓના પેલું પર હતું. એટલે તે ફિલ્મ પર હારી હતી એટલે એટલે સમાજમાં જાગૃતતા લાવવા માટે પણ ઘણી બધી ફિલ્મ બને છે અને તે ખુબ જરૂરી છે.
હા તમારી વાત એકદમ સાચી છે કે હમણાં બધું ઘણું બધું આ ફિલ્મ જગતમાંથી આપણને જોવા મળે તેમાં બધી પ્રકૃતિ પ્રેમ તથા બધું માનવ સમજ ને લગતી ઘણી બધી બાબતો શીખવામાં આવે છે અને બધા ભાષા વિશે માહિતગાર મૂવી મળે છે. જેમ કે હમણાં છત્રપતિ શિવાજી મારાજ વાળી મૂવી આવી હતી. તેમાં જૂનો પુરાણો ઇતિહાસ આપણને જોવા મળે ઘણી બધી એવી બધી મુવી છે કે જે લોકો ડાયરેક્ટર રહી તેમાં જુના આપણા ઈતિહાસ અને ઘણી બધી જૂની એ નવી નવી જગ્યાઓ બની હતી તેને પુરાની જગ્યાઓ વિશે માહિતી થી આપવા માટે તેવી મૂવી બનાવી હતી જેમ કે ઘણી બધી હમણાં હાલમાં નવી મૂવી આવી છે. જેમાં બધી ઘણી બધી માહિતી છે. તેમ કરીને ઘણી બધી એવી બધી મૂવી બી આવવાની છે. જેમાં ઘણી બધી માહિતીઓ છે. તેને કારણે બધા બધાને ઘણું બધું જાણવા મતલબ આમ હમણાં તો હાલમાં મનોરંજન ને લગતા બધા ઘણા બધા સાધનો આવી ગયા છે જેમ કે મૂવી છે કાર્ટૂન છે જેથી કરીને મોબાઈલ માં ટીવીમાં કે બધી જ જગ્યાએ ઘણી બધી તરક્કી થઈ ગઈ છે. તેથી આપણને ઘણી બધી એવી બધી માહિતી મળી જાય છે કે જ્યાં આપણે ઘણી બધી મનોરંજનને લગતી માહિતી ઉપલબ્ધ છે. જ્યાં આપણે ઘણું બધું જોઈ શકીએ છીએ યુટ્યુબ છે પછી નેટફ્લિક્સ છે મૂવી માટે ઘણી બધી મળી શકે છે. નેટફ્લિક્સ પર આપણને જાત જાત ની જેવી મૂવી જેવી જોઈએ તેવી લગતી માહિતીને લગતી મુવી પછી કાર્ટૂન છે સી સિનેમાથી માણીને બધું જોવા મળે છે તેમાં સિરીઝોની કોઈ કમી રહેતી નથી તમારે શું કેવું?
હા તમારી વાત સાચી છે. કે ઘણી બધી ફિલ્મ આવે તારક મહેતા જેમ કે ડોરેમોન છે અને હું નાનું ત્યારે બધી ફિલ્મ બહુ જોતો હતો અને મનોરંજન કરવા માટે ગેમ પણ રમતો હતો. જેમ કે પબજી ને એવું પણ રમતો હતો અને ત્યાં હમ પબજી રમવું એ ખુબ જ જરૂરી જરૂરી છે મને તો એવો લાગે કેમ કે તેમાં બહુ મજા આવે. અને હું ડોરેમોન જોતો શીન ચેન જોતો હતો અને અન્ય ઘણા પ્રકાર હા વિડીયો પણ જોતો હતો અને હું યુટ્યુબ બ્લોગ ને એવા જો અને જેના કારણે ખુબ આનંદ પણ મળે છે અને તે ખુબ જરૂરી છે યુટ્યુબ બ્લોગ અને અન્ય પ્રકારની માહિતીઓ પણ મળે છે અને યુટ્યુબ પર મેં ઘણા ફરવા ફરવાનો બ્લોગ વધુ જોઉં છું. અને તે ખૂબ જરૂરી છે કે યુ યુટ્યુબ પર અન્ય ઘણા પ્રકારના બ્લોગ્સ અને અન્ય માહિતી પણ મળે છે આ અને ને યુટ્યુબ પર ના એટલે અ મનોરંજન ના પણ મળે છે.
તમારી વાત એકદમ સાચી છે હમણાં ઘણા બધા એ બધાોટો યુટ્યુબ પર કે પછી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ આવે છે જેને જેનાથી આપણે આપણા માનવ જીવનમાં મનોરંજન લાવી શકીએ છીએ હણાં મનોરંજનને લગતા ઘણા બધા એવા યુટ્યુબરો છે કે જે આપડડા મનોરંજન ને લગતા વિડીયો બનાવે છે. જેમ કે ટોટલ ગેમિંગ છે અમિતભાઈ છે રિશી ગેમર જેવા ઘણા બધા ટે છે એવા બધા ઘણા બધા યુટ્યુબરો છે આપણને મન ગમતા વિડીયોઝ બનાવે છે અને આપણે તે જોઈએ છે જેથી કરીને આપણ મનોરંજન થઈ શકે છે હમણા યુટ્યુબ તમે કીધું તેમ તારકનેતામને કેટલાર્ષોથી બધાને દિલો ઉપ રાજ કરી રહ્યું છે જે કેટલા લગભગ તેર વર્ષોથી આપણને જોવામાં આવી રહ્યું છે ટીવી પર જેમ બધા જમવા બેસે ત્યારે તારક મહેતા જોવા માટે ઉપલબ્ધ હોય છે જેથી કરીને ઘણા બધા એવા લોકો છે કે આજે બી જમતા પહેલા તારક મહેતા થી માંડી કાચુ ન જોઈ છે નવી નવી જે પુરાણી સિરિયલો છે તેને જોઈને પોતાનો સમય ગાળે છે તેથી કરીને તે લોકોને મનોરંજન આવી. છે એ ઘણી બધી સીરિયલો છે જ્યાં મનોરંજન કોઈ કમી રહેતી નથી આવી બધી ઘણી આપણે ટેલિવિઝન થી ને મોબાઈલ પર એવી બધી ઘણી બધી સીરી યલો છે જે જોવાની મજા આવે છે તારક મહેતા થી માંડીને આપણે જોયું બાલવી થી માંડીને પછી આપડે ઘણી બધી એવી ડુગડુગ થી મારે ઘણી બધી એવી સિરિયલો છે જો આપને જોવાની મજા આવે.
હા તમારી વાત સાચી છે કે ઘણી બધી ફિલ્મ અને અન્ય બો મજા તમે કીધું તેમ યુટ્યુબ પર અન્ય માહિતી જોવા મળે છે એ આપણે જોવાની બહુ મજા આવે છે જેમકે એલવીસ ભાઈ ધ રાખી અને એ એ બેની કોન્ટ્રોવર્સી પણ જોવાની ખુબ જ મજા આવે. . યુટુબ પર એવ ઘણું બધું થઈ જાય છે કે એક બીજા જાણતા નથી. . સોઈ છે જેમ કે.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
પ્રકારના બ્લોગસ અને હમ્મ. તે ખૂબ જરૂરી છે અને તે તેના લીધે હા તે ખૂબ જરૂરી છે કે જે ખૂબ કરવામાં મજા આવે છે આ યુટ્યુબ પર અન્ય વ્લોગ છે એમ કે હમણાં સૌરવ જોશી ના ઘણા બધા વલોગસ હોય છે હ ગાડી પર જો અને અન્ય પ્રકારના વ્લગસ પણ જોય છે અને જેના લીધે
હા તમે કીધું તે પ્રમાણે સૌરવ જોશીથી માનીને જુઓ ને સૌરવ જોશીને કેટલી ફેન ફોલોઈંગ થઈ ગઈ છે પછી તેઓ મનોરંજન લગતા ઘણા બધા દરરોજ મેની વેડીયો થી માંડીધ ફૂલ વિડીયોઝ બી મૂકે છે શોર્ટ વિડીયો બી બનાવે છે જેથી કરીને બધાને ખુબ મનોરંજન પ્રાપ્ત થાય છે જેથી કરીને તેઓ ઘણા બધા એવા મનોરંજન ફિલ્મો આવે છે નવી નવી ફિલ્મો મેં આવે છે થિયેટરોમાં જોવા જઈએી આપણે જેથી કરીને ઘણી બધી મનોરંજન આવે છે આપણે જોયું તો પેલાના જમાનામાં તેરે નામથી માંડીને કઈ જૂની ઘણી બધી પ તિરંગ છે પછી ઘણી બધી એવી ફિલ્મો છે જેને કારણે આપણ દેશભક્તિ થી માણીને એવી ઘણી બધી ફિલ્મો આવી ગઈ છે જ્યાં આપણને મનોરંજન ને લગતા તમામ પ્રકારના વારસાઓ જોવા મળે છે અને ઘણી બધી જૂની પુરાની યાદો અને જૂની નવી જૂની જે જગ્યા આપને ભૂલી ગયા છે ત્યાંનું આપણને ઇતિહાસ પણ જાણવા મળે છે ફિલ્મો દ્વારા અને હમણાં તો આધુનિક યુગ ચાલે છે એટલે ફિલ્મો એ બી ઘણી બધી એવી તરકી કરી છે જેથી કરીને હમણાં ફિલ્મો બી એવી રોમાંચક અને એકદમ સારી બની રહી છે જેથી કરીને જોવાની બી મજા પુષ્પા આવી હતી તેના પછી પુષ્પા ડૂ પી આવી હતી તેમાં લાકડા ચોરવાનું કાર્ય પેલું આપડે શું કે તેને ચોરી કરીને પછી બીજા દસમાં લઈ જાય તેનો કાર્યક્રમ આટલો એ ભી ઘણી બધી સારી વાત છે જેથી કરીને એવી બધી ઘણી બધી મવી છે જે આપણને ત્યાં જોવા મળે છે તે અને જેનાથી ઘણું ઘણું શીખવા મળે છે આથી ફિલ્મ જગત માં બી ઘણી તરક્કી થઈ છે જેથી કરીને આપણા નવું નવું બધી જગ્યા પણ સોશિયલ મીડિયા થી મને ઘણ બધું જાણવા મળે છે
આ ઘણી બધી ફિલ્મ તમે કીધી તેમ જોવાની બહુ મજા આવે છે જેમ કે ટોક્સિક ફિલ્મ હમણાં જ રલીઝ થઈ છે અને તે પણ જોવાની ખુબ જ મજા આવવાની છે એવું મંદર લાગે અને પેલા કેજીએફ વન કેજીએફ ટુ પણ ખુબ જ સારી હતી અને તેના લીધે મનોરંજન ખુબ સારું થાય છે અને અને ઘણી પ્રકારની ફિલ્મો હોય છે જેમ કે ડોરે મોઢી માંડીને અન્ય પ્રકારના ટીવી સિરિયલ થીને ગેમિંગ થી ને યુ લોગ થી માંડીને નવા નવા પ્રકારના્ બ્લોગ પણ ખુબ જ જોવાની મજા આવે છે જેમ કે એ કોઈ તળાવમાં ગાડી કુદાડી પડે કે અન્ય પ્રકારના અ ખુબ જ મજા આવે છે જેના કારણે ખ સારું લાગે છે કે એવ બ્લોગ અને અન્ય બધુ બનાવે અને તે ખુબ મજા આવે છે કારણે આપણને ઘણી બધી એવી માહિતી પણ પ્રાપ્ત થાય છે જો આપણે એવા પ્રકારના પણ બ્લોક્સ જોવા જોઈએ કે અન્ય વસ્તુ ટુ પણ જોવા જોઈએ અને તે ખુબ મજા આવે છે અ યુટ્યુબ પર ઘણા પ્રકારની માહિતી પણ હોય છે અને તે ભણવાના વિડીયો હોય છે અને તે પણ જોવાની મજા આવે છે સાથે સાથે એ પણ વિડીિયો જોવા જોઈએ અને તે ખૂબ જરૂરી છે યુટ્યુબ પર ઘણી પ્રકારની માહિતી પણ હોય છે
હમ તમે કીધું એ પ્રમાણે યુટ્યુબમાં ઘણા બધા એવા મનોરંજન ને લગતા કાર્યક્રમો પણ ચાલે છે અને તમે કીધું તે પ્રમાણે સોશલ મીડિયા પર એવી બધી ઘણી બધી ચેનોલો છે જે મનોરંજન પૂરું પાડવાનું કામ કર છે જેમ કે મિસ્ટર ઇન્ડિયન હેકર માં ઘણા બધા એવા નવા નવા વિડીયો દરરોજ અપલોડ કરે છે જે જોવાની ઘણી બધી મજા આવે છે તેઓ ઘણા પ્રકારના એક્સપેરમેન્ટ કરે છે અને કે જેી ઘણા પ્રકારને હવે એક્સપેન્ટ કરે છે જેથી કરીને જોવાની પણ મજા આવે છે અને તેમાં નવું નવું જાણવાનું ભી મળે છે તેઓ દરરોજ ઘણા બધા એવા એક્સપેરમેન્ટ કરે છે જેથી કરીને જેથી કરીને તે ઘણા બધા યુઝરો માટે ખાસ જોવાલાયક છે જે ઘણું બધું જાણવા માટે અને સમજવા માટે મદદરૂપ થાય છે તેથી કરીને એવા બધા ઘણી બધી એવી ચેનલો છે જો આપણને માહિતી પૂર્વ પાડવાનું કામ કરે છે મનોરંજન પૂરું પાડે છે તારક મહેતા થી માંડીને બાલવીરથી માંડીને આપણે જૂના બધા ઘણા બધા એવા શો હતા જે આપણને મનોર જન પૂરું પાડતા હતા તેઓથી ઘણું બધું આપણે જાણ્યા છે નાલા હતા ત્યા રથી આપડે મોટા થયા ત્યાં સુધી આપડે ઘણું બધું જાણીએ છે કે શીખીએ છે કે એવા બ મનોરંજન ને આપણે ઘણું બધું ટીવી માં જોઈએ છે ટીવીમા બી ઘણા બધા એવા સો શો ચાલે છે કે તે આપણે નવું જાણી શકીએ છે
હા તમે કીધું તેમ મનોરંજન કરવાથી આપણે ઘણા બધા ફાયદા છે આપણે ફ રવા બરવાના બ્લોગ જોઈએ આપને આપણે પણ બ્લોગને એવું બનાવા જોઈએ અને આપણે પણ અ છોટી નાની એવી ફિલ્મને એવું બનાવું જોઈએ એ ખૂબ જરૂરી છે કે આપણે પણ યુટ્યુબ પર ને વિડીયો બનાવ જોયે આપણે ફ્રી નેવું ન બેસી રહ્યું છે અને જેના કારણે આપણને ફાયદો થાય તેવું જોવું જોઈએ તે ખુબ જરૂર છે
હા તમે કીધું તે પ્રમાણે એવું બધુ ઘણી બધી ચેનલો જે આવી ગઈ છે હમણાં તો મનોરંજન ના માટે ઘણી બધી એવી ચેનલો છે જે આપણને મદદરૂપ થાય છે ઘણું બધું શીખવા મલે છે અને ઘણું બધું જાણવા મળે છે તેમાં ઘણા બધા દરરોજ નવા નવા વિડીયો આવે છે જેથી કરીને આ ને મનોરંજન પૂરું પડે છે એવા ઘણા બધા યુટ્યુબરો છે જે દરરોજ નવા નવા શોર્ટ વિડીયો અપલોડ કરે છે જે દરરોજ સોશિયલ મીડિયા થી માંડીને આપડા મનોરંજન પૂરું પાડવામાં આપણને મદદરૂપ થાય છે જેથી કરીને આપણને ઘણું બધું નવું નવું શીખવા મલે સ અને જાણવા મલે છે તેથી એવા બધા દરરોજ યુટ્યુબરો કામો કરે છે જેથી કરીને તેઓ શોર્ટ્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ થી માંડીને યુટ્યુબ પર અપલોડ કરે છે તો હાલ આપડે મલિયે પછી